હેલો કેમ છો બેન
અમે મજામાં તમે કેમ છો
બસ શાંતિ છે
કેવું ચાલે છે જીવનમાં
બસ આખા બેઠી બેઠી વિચારતી હતી વિદ્યાર્થી વિશે આમ કે એક સારા વિદ્યાર્થી કેટલા ઘણા સારા ગુણો હોય છે
હમ
કેમ અને એમ કહું કે આજનો જે વિદ્યાર્થી છે એ આવતી કાલનો આમ જવાબદાર નાગરિક છે
હમ
હા વિદ્યાર્થી જીવન આમ જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમય કહીએ તો પણ કેવાય અને આ સમય દરમિયાન જો તમે મેળવેલા જે સંસ્કાર છે જ્ઞાન છે અને આદતો છે એ વ્યક્તિના સમગ્ર સમગ્ર જીવનને અસર કરતા હોય છે
હા
અને એક આમ સારો વિદ્યાર્થી હોય એ માત્ર ખાલી અભ્યાસમાં જ નહીં પરંતુ શિસ્ત લઈલો પ્રામાણિકતા લઈલો અને સારા વર્તનમાં વર્તન પણ આગળ હોય છે
હમ એ તો ખરું
હા અને આપણેે આમ સારા વિદ્યાર્થી ન આમ પ્રથમ ગુણ જોવા જઈએ ને તો એ પહેલો તો નિયમિતતા છે તે આમ દરરોજ સમય તર અભ્યાસ કરતો હોય છે અને સમય નું યોગ્ય આયોજન કરતો હોય છે
હમ હમ
હા તમારા માટે આમ સારો વિદ્યાર્થી કેવો હોવો જોઈએ
હા તમે કીધું એ જ નિયમિત તો હોવી જોઈએ એમાં ડિસિપ્લિન હોવું જોઈએ
હા
અને એના વર્તનમાં દેખાવું જોઈએ કે શિસ્ત છે બધી રીતે અભ્યાસમાં અભ્યાસ પણ સારી રીતે કરતું હોવું જોઈએ કેમ કે આ આ એવો જ સમય છે કે આ સમયમાં શીખેલી વસ્તુ જ આખા જીવનમાં કામ લાગવાની છે
હા એ તો સાચી વાત છે અને આજકાલ તો કેવું અમુક વાર તો જે વિદ્યાર્થી છે સારી રીતે આમ ભણતરમાં જ ધ્યાન નથી આપતો રહેતો હોતો અમુક વાર તો ચાલુ ક્લાસમાં ફોન મંતરશે ક તો કોઈને આમ હેરાન કા તો ચાલુ ક્લાસ માં વાતો કરશે એ આમ એક ખરાબ વિદ્યાર્થી ના ગુણ પણ આપણે કહી શકીએ
અને જે જમાનો સોશિયલ મીડિયાનોો છે તો એમાં જ વધારે હોવાના
હા અને જો એક શિક્ષક જો તમને તમારી સામે આમ ભણાવી રહ્યો છે એના ખુદનો જીવનનો સમય ફાળવીને તમને ભણાવી રહ્યો છે તો તમે એમાં ફોકસ કરો ભણવામાં તો એ સારું રે કેમ કે જો એ સમય એક વાર જતો રહેશે ને તો પછી ફરી પાછો નહી આવે ના એ શિક્ષક ભણાવવા આવશે કે નઈ આપણેે એવી રીતે ભણી શકીશું હા અને પછી કે તમારે જાતે જ શિક્ષક જોડે જવું પડશે કેટલું ભણવા એની કરતા તમે એજ સમયે જો ભણી લો ફોકસ સાથે તો પછી એ સારું રે તમારા માટે
હા એજ ને કેમ કે શિક્ષક જે બધું ભણાવે છે કઈ છે આપણા માટે જ કઈ છે તો આપડે પણ જોડે જોડે જવાબદાર સ્ટુડન્ટ તરીકે ભણવું પડે ને
સમય નું છે ને યોગ્ય આયોજન પણ કરવું જોઈએ એક સારા વિદ્યાર્થી એ અને એ આમ દરેક વિષયમાં રસ લે છે અને શિક્ષકો નું ધ્યાનપૂર્વક સાંભળે છે અને જે પોતાની શંકાઓ છે એ વગર સંકોચે પણ પૂછી લેતો હોય છે એક સારો વિદ્યાર્થી થી હોય છે
હમ
હા અને આવા જે પોતાની જે શંકાઓ હોય છે અને જે પ્રોફેસર કે ટીચર ને પૂછે છે એવા વિદ્યાર્થીઓ તો ઘણા ઓછા જ જોવા મળતા હોય છે
હા કેમકે બધા ને એવો જ ડર હોય કે હું બધા સામે પૂછીશ તો બધા મારા વિશે શું વિચારશે કા તો શિક્ષક મને શું કેશે
હા પણ તમે જો એ બધું વિચાર્યા વગર જો તમારો ડાઉટ છે એ શિક્ષકને પૂછો ત એ તમારા માટે જ લાભદાયક હોય છે ના કે શિક્ષક માટે કે ના કે બીજા કોઈ માટે
હમ કેમ કે આપણને જ પછી આગળ જઈને કામ આવવાનું છે
જે મનમાં તમારે હોય ભણવાને લઈને તો એ આમ દૂર કરવા જોઈએ હા અને આમ વિદ્યાર્થીનો જે બીજો મહત્વનો ગુણ હોય એ છે શિસ્ત
હા
અને કેમકે સારો જે વિદ્યાર્થી હોય છે એ શાળા હોય કે કોલેજ હોય ત્યાંના નિયમોનું આમ પાલન બહુ કડક રીતે કરતો હોય છે
હમ
હા અમુક વાર તો સમયસર શાળા એ પહોંચશે અને જેવો શાળા એ પહોંચશે હું આમ કોઈ ટીચર જો એની સામે આવશે મળવા તો એમ નું પણ એમ સારી રીતે સન્માન કરશે
હમ
હા અને સારો વિદ્યાર્થી તો છે ને પોતાના માતા પિતા છે શી શિક્ષકો અને વડીલોનો પણ આમ આદર કરતો હોય છે
હા એ તો ખરું
હા અને બીજું કહીએ તો પ્રામાણિકતા અને મહેનત એ પણ આમ સારા વિદ્યાર્થીના મહત્વપૂર્ણ ગુણો છે
હા
આમ ક્યારેય નકલ કરતો નથી હોતો અને પોતાની મહેનત પર જ વિશ્વાસ રાખતો હોય. હોય છે અને મુશ્કેલીઓ જ્યારે આવે ત્યારે આમ હિંમત હાર તો નથી પરંતુ આમ વધુ મહેનત કરીને સફળતા પણ યા પણ પ્રાપ્ત કરતો હોય છે
હા એ તો તમે સાચું કેવો
હા અને જો સારો વિદ્યાર્થી આવી રીતે ડિસિપ્લીન ને જો ફોલો કરે અને સમયસર વાંચે ચે તો એને આમ પરીક્ષા વખતે કોઈ આમ કોઈ પણ પ્રકારનું ટેન્શન પણ નથી હોતું કે હું શું લખીશ શું કરીશ હા એ પોતાની ઉપર આમ એટલો આત્મવિશ્વાસ રાખે કે ના મારાથી થઈ જશે મેં મહેનત કરી છે મને આવડશે અને એ મહેનતમાં એ પાર પણ પડતો હોય છે
હમ એ તો ખરું
હા અને એમ કહીએ તો પણ ચાલે કે સારો વિદ્યાર્થી છે એ ખાલી માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું મર્યાદા ર નથી રતું એ બીજી કોઈ લઈ લો રમત ગમત છે સાંસ્કૃતિક કાર્યક્રમો છે પછી વ વકૃત્વ છે માનચન છે સમાજ સેવા છે એવી આમ અલગ અલગ જે પ્ર પ્રવૃતિઓ થતી હોય એમાં પણ એમ એરિયો ભાગ લેતો હોય છે
હા
હા
એટલે એનું બધી રીતેનું ઘડતર મસ્ત રીતે થયેલું હોય છે કે બધી જગ્યાએ ક્યાંય પાછો ના પડે
હા સાચી વાત છે, અને તે આમ પોતાનું સ્વા છે, નું પણ ઘણું જ ધ્યાન રાખતું હોય છે, નિયમિત રીતે કસરત છે. અથવા યોગ છે, એ પણ આમ સમયસર સવારે ઉઠીને કરતો હોય છે.
હમ.
હા અને આજના સમયમાં તો કેવું સારા વિદ્યાર્થી માટે ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ પણ જરૂરી છે, તે મોબાઈલ છે, ઇન્ટરનેટ છે. એનો ઉપયોગ પણ આમ અભ્યાસ માટે કરતા હોય છે, અને સોશિયલ મીડિયા પર બિનજરૂરી સમય આમ બગાડતા નથી પણ અમુક વાર કેવું થાય કે જે હારો વિદ્યાર્થી ના હોય એ મોસ્ટલી કઈ કામ પણ ના કરે કોઈ પણ પ્રકારનું અ શિસ્ત છે. ડિસિપ્લન છે, એને પણ આમ પાલન ના કરતો હોય કોલેજમાં આવે તો પણ પોતાના મન મરજી પ્રમાણે અમુક વાર આવે પણ નય એ સારી બાબત ના કહેવાય તે તમારા ભવિષ્ય ઉપર ઘણી આડઅસર કરતું હોય છે‌. એ તમને હાલ પન ના સમજાય ત્યારે જયારે તમે આમ ઘણા મોટા થઈ જાઓ ને ત્યારે એની આમ સાચી વેલ્યુ સમજાતી હોય છે.
ત્યારે એવું થાય કે એક આ ટાઈમે ભણી લીધું હોત તો સારું થાત
હા પણ પેલું કે ને અબ પછતા એ હોત કયા જબ ચિડિયા ચુગ ગઈ ખેત હા એટલે જો સમયસર તમે સમજી જાઓ તો એ સારું રે અને તમારા માટે ઘણું ફાયદાકારક નીવડે છે, આગળ જતા
અને એમ એસ એ સારા વિદ્યાર્થી નો એક ગુણ એ પણ છે, કે એ પોતાના આજુબાજુના મિત્રો ને અને બીજા બધા છોકરાઓને પણ એક જાગૃતિ આપે છે, કે ના આ આટલું સારું છે, તો અમારે બી આની જેવું કરવું પડે એ બધા પ્રેરણા લે છે, એનામાંથી
હા અને એ જે વિદ્યાર્થી છે, ને આમ કે પોતાના મિ ત્રો જે ભણવામાં નબળા હોય છે. એમને પણ આમ ઘણી રીતે મદદરૂપ થતો હોય છે.
હા.
હા. તેના મિત્રોના સર્વાંગી વિકાસમાં પણ એનો એમ મહત્વપૂર્ણ હાથ હોય છે. કે હું આગળ આવે તો મારો મિત્ર કેમ ના આવે
હા બધાની જોડી લઈને આગળ વધવાનું
હા અને આમ કહીએ ને કે સારું વિધ્યાર્થી આમ જ્ઞાન છે, શિસ્ત છે, મેહ નત છે, પ્રામાણિકતા છે, સમય પાલન છે, અને સારા ચારિત્ર્યનો આમ સમન્વય છે, એટલે એક જૂથ એની અંદર એમ સારા વિદ્યાર્થીમાં આટલા બધા લક્ષણો એક સાથે આવેલા હોય છે. અને સારા વિદ્યા થી ઓ છે, ને એ જ એ જ આમ દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માતા બનતા હોય છે.
તમને તો ઘણું બધું ખબર છે, આ ગુણો વિશે
હા. તેથી આમ દરેક વિદ્યાર્થી એ આવા ગુણો પોતાના જીવનમાં વિ વિકસાવા નો પ્રયત્ન જોઈએ અને સારું વિદ્યાર્થી બનવુ જોઈએ
હા
હા અને જો એક આમ વિદ્યાર્થી છે એ દરરોજ સમયસર શાળા એ જાય છે નિયમિત અભ્યાસ કરે છે શિક્ષકો નો આદર સમાન કરે છે અને પરીક્ષામાં પોતાની મહેનત પર વિશ્વાસ રાખે છે અને રમત ગમતમાં પણ ભાગ લેતો હોય છે અને અમુક વાર તો પોતાનું આમ અવવલ નંબર પણ લાવતો હોય છે તો આવા વિદ્યાર્થીને આપણે આમ સાચા અર્થમાં કહીએ ને તો સારા વિદ્યાર્થીના કહી શકાય અને સારા વિદ્યાર્થીના ગુણ પણ કહી શકાય
હમ હ
સારું સારું ચલો પછી કોક દિવસ વાત કરીશું
હા હા સારું આવજો
હા
હા